કેમ છો મજામાં?
હા મજામાં. તમે કેમ છો?
એકદમ મજામાં તો આપણો ટોપિક છે ફેસ્ટિવલ્સ. આપણે અ તહેવારો વિશે વાત કરવાના છીએ. તો હું સ્ટાર્ટ કરું છું. તો અ હા તો આપડા શું કેવાય કે ભારતમાં તો ઘણા અલગ અલગ ધર્મો ના લોકો જોવા મળે છે અને જેના કારણે બધા ધર્મના લોકો ના અલગ અલગ તહેવારો હોય છે જેના કારણે ભારતમાં ઘણા બધા તહેવારો જોવા મળે છે તો એ રીતે તે આપણે શું કેહેવાય પેલા તો જે હિન્દુ ધર્મ ન જે સૌથી મોટા મોટો તહેવાર માનવામાં આવે છે જે દિવાળી છે. તો આપડે હ દિવાળી નને અત્યારે પેલા આપડે હા હમણાં જ તેમ હણાં બે દિવસ પેલા જે અષાઢી બીજ ગય તો આપડે એના વિશે વાત કરીએ કે ભાઈ જે અષાઢી બીજ નો જે તહેવાર છે એ અ જગન્નાથ પુરી જે ઓડિશામાં જે મેં મુખ્ય મંદિર આવેલું છે. જે આ જગન્નાથ ભગવાન નું તો ત્યાં એક ખુબ મોટી જે શું કેહેવાય કે રથમાં જે ત્રણ રથ હોય છે એકમાં ભગવાન શ્રી કૃષ્ણ હોય છે એકમાં ભગવાન બલરામ હોય છે અને એકમાં આ તેમના બેન જે સુભદ્રાજી હોય છે એ હોય છે તે ત્રણ રથ હોય છે. અને જે એક ભવ્ય મોટી યાત્રા કાઢવામાં આવે છે. અને આના પાછળની એક સ્ટોરી મેં ઘરેથી અ સાંભળી થી તો મને યાદ છે હા તો અ એમાં કઈક એવું હતું કે અ સુભદ્રાજી કૃષ્ણ અને બલ રામને કે છે પેલા તો શું કેવાય આવું નતું કે શું કેવાય કે જે સ્ત્રીઓ જે છે એ શું કેહેવાય કઈ
તેમને બારે એક
હ ઘરની બાર ફરી ફરી ભરી ના શકતા એમ તો સુભદ્રાજી એ કીધું ભગવાન શ્રી કૃષ્ણને અને બલરામને કે મારે શું કેવાય કે શહેર જોવા જવું છે એમ.
હા નગરયાત્રા કરવી છે.
મહાનગર યાત્રા કરવી છે તો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુભદ ભગવાન શ્રી કૃષ્ણ સુભદ્રાજી અને બલરામ જે ત્રણેય જે હોય છે એ માં બેસી અને જે અષાઢી બીજ ના દિવસે આખા નગરની યાત્ર કરે છે અને જે આ અને બધાને મળે છે મતલબ જો. કોઈ ગરીબ ઘર હોય તો ત્યાં પણ જાય છે ત્યાં મળે છે એના હાલચાલ પૂછે છે.
ને પેલા એવા ભગવાન છે કે જે પોતે આવીને ભક્તોને દર્શન આપે છે. નહી તો તો બધી જગ્યા કેમ આપડે મંદિર માં જવું પડે દર્શન માટે. આ જગન્નાથ ભગવાન એવા છે કે જે બધ પોતે ચાલીને બધા ભક્તોને દર્શન આપે. આખા વરસમાં એક વાર આવે છે વરસમાં એક વાર આવે છે. હા અને બો સરસ યાત્રા યોજાય છે અને એને જોઈને અમદાવાદ માં બી થાય જ છે ને જગન્નાથ હમ જેવી જ યાત્રા છે એમ અમદાવાદમાં બી મોટી. થાય છે અને હવે ત ઠેર ઠેર. કેવી રીતના કે બધી જગ્યાએ જ્યાં રાધા કૃષ્ણ ના મંદિર છે જેમ કે ઈસ્કોન દ્વારા બી. ઘણી જગ્યા આવી મોટી મોટી યાત્રાઓ ચાલુ થઈ ગઈ છે. ઘણી જગ્યા એ થાય છે બહુ સરસ રીતે એ લોકો સેલિબ્રેટ કરે છે. હ ભલે જગન્નાથ પુરી નું એક અલગ જ મહત્વ છે. ત્યાંની વાઈપ્સ જ આખી અલગ હોય છે.
પણ આવી રીતના બહુ સરસ બધી જગ્યાએ થાય છે અને આપડણે આપણા રીતે જોઈએ તો બીજી રીતે. ભી રામદેવી નો બી એક મોટી બીચ છે.
તો એવી રીતના રામદેવ પીરની બીજ ના રીતે બી ઘણા સરસ રીતે સેલિબ્રેશન કરે છે. અને બાકી પિતૃઓ ના નિમિત્તે જોઈએ ને તો ઘણી જગ્યાએ કેમ પિતૃઓ નો દિવસ બી કહેવામાં આવે છે આને.
એવી રીતના બહુ સરસ રીતે બધી જગ્યાએ આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં. કે જે આપડા ઈન્ડિયન્સ કે ગુજરાતી હશે ઈન્ડિયા ની બારે બી સરસ રીતે. તે બધું ઉજવે છે આ તહેવારોને. ને હવે જે આવી રહી છે અષાઢી એકાદશી એનું બી સારું એવું મહત્વ છે. એમાં તો મહારાષ્ટ્રીયન લોકો તો એ લોકોને કેમ એ વિઠ્ઠલ ને બહુ માનતા હોય. તો એ લોકો તો વધારે જરા અડસાળી એકાદશી. નું મહત્વ એ લોકોની કાસમાં બહ વધારે હોશે આમ તો આપણામાં બી. હોય જ છે પણ એ લોકો થોડું આગવ મહત્વ ધરાવે છે આનું.
હા બરોબર છે હા તમે કીું. એ પ્રમાણે કે અત્યારે તો જે માની લો કે કોઈ પણ સુરત અમદાવાદ જે સિટી છે. ત્યા ઈસ્કોન ના બે થી ત્રણ મંદિર તો હોય જ છે અને તે ઈ. ઇસ્કોન હા ઇસ્કોન વાળા પણ આ આવી રીતના એક રેલી કાઢે જ છે. કે જે મ. મંદિરમાં જે ભગવાન ની મૂર્તિ હોય છે જે તેને કોઈ પણ વાહનમાં રથ. તો અત્યારે અહિયાયા તો ન હોય. પણ એવું કોઈ પણ મોટું વાહન હોય અથવા બગી હોય એમાં. બેસાડી અને સિટીમાં ફેરવે છે અને આ દિવસે. હું હું જ્યા સિટી માં રહું છું. ત્યાં તો બધું યાત્રા માટે સ્પેશિયલી બ્લોક કરવામાં આવેલું હતું. એને હા હ એટલા પ્રમાણમાં હા. હા સારી એવી નીકળી છે અહિયાં પણ.
હા બરાબર છે. નહી નહીં એ ઓલ ઓવર એવી રીતના જ છે જેને બહુ સરસ હોય છે અને જગન્નાથ પુરી ન તો આખું અલગ જ. છે ત્યાં તો હવે આખા દેશભર માંથી લોકો એટલા. જાય છે આ વખતે જ જો રીલ્સ અને વિડીિયોઝ જોયા ત કેટલા તો બીજ બચારા આટલી ગરદીમાં બેવોશ થઈ ગયા છે ઘણા તે એવા ઇન્સિડેન્ટ બી બનતા હોય છે કારણ કે એટલી જ પબ્લિક અતિશય હદ ની બહારની પબ્લિક ભવિષ્ય ને ત્યાં.
એટલે પણ બહુ સરસ રીતે ત્યાંનું મંદિર બી મસ્ત છે. બાકી યાત્રા બી એ લોકો બહુ સરસ રીતે એ લોકો ન જે ટ્રેડિશન છે એ પ્રમાણે એલા હર વર્ષે નવારથ બનાવતા હોય છે યાત્રા માટે જ નૈરતમાં એક પણ આમ અ લોખંડ ની ખીલી વગર પૂરોરથ લાકડાથી જ બનેલું હોય છે મસ્ત રીતે અને એ લોકો માટે એની લાકડી ભી એ લોકો શું છે કે આદિવાસી સમાજને જે એની રેસ્પોન્સિબિલિટી છે કે એ લોકો જંગલમાંથી એનું લીમડાના અ ઝાડનું લાકડું લાવે અને એ રથ બનાવે છે એ લોકો એક કમ્યુનિટી ને એની રિસ્પોન્સિબિલિટી છે કે એને પેલા થી એવી રીતના છે. તો એ જેનું લાકડું બના લાવે છે અને રથ વગેરે અને ભગવાને મૂર્તિઓ એનાથી બનતી હોય છે મેન તો લીમડાના લાકડામાંથી એ તો સાંભળ્યું હશે તમે પણ
હા મેં પણ એવું કઈક સાંભળ્યું છે કે મતલબ આ જે લોક. લોખંડ ની ખીલીઓ છે એનો ઉપયોગ કરવામાં નથી આવતો રથ બનાવવામાં અને જે રથ જે છે એ કોઈ એક ફેમિલી મતલબ મા છે એના દ્વારા તે દર વર્ષે બનાવવામાં આવે. જેવી કઈક પ્રથા ચાલી આવે છે ત્યારથી લઈને અત્યાર સુધી એવું કઈક નેયજ. હાભળ્યું હતું પણ આમ એટલું બધું આમ શું કહેવાય યાદ ન રહ્યું હોય આમ.
હા નહી. બઉુ સરસ રીતે અને પછી એ લોકો ન બી આમ સિકવેન્સ કલર બધું ડિસઇડેડ છે કે આ નો આ કલર કે એમાં આ લોકો બેઠા હોય છે એના ઘોડાનો કલર આવી રીતના સફેદ એ બધું એ લોકો ને સિક્વન્સ છે વર્ષોથી સેમ રૂટીન એ લોકો ફોલો કરે છે. અને એના પેલા જયારે આ રથયાત્રા નીકળે એના પેલા પંદર દિવસ ભગવાન ને કેવી રીતના મંદિર માંથી એ લોકો ને બી એના ગર્ભગૃહો માંથી લઈ જવામાં આવે છે કારણ કે એ કહેવામાં આવે છે કે પંદર દિવસ માટે એ ટાઈમમાં ભગવાન બીમાર હોય છે એવી રીતના પંદર દિવસ પહેલા એને પંદર દિવસ પહેલા એક એ લોકોને એકસો આઠ જળના કલશ થી સ્નાન કરાવવામાં આવે છે. જયારે એ લોકો સ્નાન કરે છે ત્યારે એ લોકો ને પછી ત્રણ ભાઈ બેન ને. એ ગર્ભગૃહ માંથી. હવે કઈ જગ્યાએ એ લોકો એ લોકોને કરે છે અને સેવા કરે છે અનેને પ્રોપર આયુર્વેદિક ચિકિત્સાથી એનું બધું કોક ટ્રીટમેન્ટ થાય છે. એવી રીતના હોય છે એ લોકો ન બધું કારણ કે એ ટાઈમમાં એ ભગવાન રેસ્ટ. એટલે બીમાર હોય છે તો રેસ્ટ હોય છે તો હવે આજના જાગતા દેવું છે કે જે બીમાર બી પડે છે. એ તો બીજા કોઈ ભગવાન આપડે એવું જોયું નથી કે એ વરસમાં બીમાર પડતા હોય. કેવી રીત.
હા હા એ મંદિર નું તો હા એ મંદિર વિશે તો મેં. પણ શું કેવાય ઘણું વાંચેલું છે મતલબમાં કે એનું કઈક એવું. છે કે પડછાયો પણ નથી પડતું એક પણ સાઈડ. અને પછી. એમાં એવું કઈક પણ છે જે મતલબ આજે મંદિરનો દરવાજો હોય છે જેને શું કેવાય ઉમર કેવાય ને ઉમરો એની જો તમે બાર ઊભા હોય તો તમને અ બાર નો બધો અવાજ આવે પછી તમે એની અંદર ખાલી એક તેમ આગળ જતા રહ્યો ને તો બાર નો બધો અવાજ આવતો બંધ થઈ જાય એમ. એ રીતનું કઈક છે પછી જે પેલું ચક્ર છે ઉપર મંદિરની ઉપર
હા.
અ એ ચક્ર તમે ગમે ત્યાં સાઈડ થી જુવ મતલબમાં તમે આ ઈસ્ટ સાઈડ થી જુઓ તો પણ તમને એમ લાગે કે મારી સામે જ છે અને પહા બીજી સાઈડ જઈને જુઓ તો પણ તમને એમ લાગે કે અમારી સામે જ છે એમ. ગમે ત્યાં સાઈડથી જુઓ તો તમને એમ લાગે કે અમારી સામે જ છે તો આ ટાઈપ ના બધા શું કેવાય કે ભગવાન ના જે પર પરચા હોય છે એ એને જોવા મળે છે એમ.
અને પાછા કલિયુગમાં હવે બધી જગ્યાએ ભગવાન પાછા જેમ આપણે થોડું મિડલ કાલમાં જોઈએ ને ત્યારે થોડું એનું મહત્વ ઓછો તો હવે પાછું વધ્યું છે અને એક એક વાર આ શું છે કે આ મીડિયા સોશિયલ મીડિયા થી થોડું વધારે. ફેમસ થયું છે કે જે બધી સ્ટોરી એક એક ઘર સુધી બધા લોકો જોઈ શકે છે એની સાંભળી શકે છે. આજની ઝનઝીને ભી ખબર પડે છે. કે આ પેહલાની સ્ટોરીઓ શું હતી. કે એ લોકો ઝેન ઝી પબ્લિક કેવી છે આપડી? કે કઈ બી મીથ ઉપર માને એવી છે નહી. એ લોકોને ફૂલ પ્રૂફ જોઈએ બધી વસ્તુના. તો હવે આ સોશિયલ મીડિયાથી પાછું એવું લાગે છે કે, ચલો નહી હવે આજની ઝેનઝી બી વળે છે એ તરફ. કે ભક્તિભાવ તરફ એ લોકોનો બી ઇન્ટરેસ્ટ જાગે છે.
હા! સાચી વાત છે.
જવું ગમે મીડિયાઓ કે લોકો જાણે છે નવી નવી વસ્તુઓમાં એટલે આપડે જોઈએ તો બધું સારું બી છે, સોશિયલ મીડિયાનું બેડ સાઇડ બી છે. બટ અમુક વાતમાં સારું બી છે જો આપડે જેવી રીતના લઈએ એને.
હા, સાચી વાત છે તો કા ઘણા બધા એના ફાયદાઓ પણ છે અને નુકસાન પણ છે. તો એમાં એક ફાયદો તો આ જ થઈ ગયો કે જે પબ્લિક જે છે એને નવું નવું જાણવા મળે છે મતલબમાં કે, હાલમાં શું થઈ રહ્યું છે. ક્યાં શું થાય છે? જેમ કે, અત્યારે આપડી જ વાત કરીએ તો આપણને કેટલી ખબર છે જગન્નાથમાં શું થયુંતું એમ.
હા, ભલે આપડે હજી હું તો એક બી વાર નથી ગઈ હજી પણ તો બી આપ આપણે એની પાસેની સ્ટોરીઓ હવે આ મીડિયા દ્વારા આપણને બધું ખબર પડે છે, હતી થોડી ઘણી ખબર પણ ફૂલ પ્રૂફ અ સ્ટોરી આપણને આનાથી જ ખબર પડે છે કે, હવે કે આવી રીતના અતું આવી રીતના આ થાય છે આ રસમ હોય છે કે પછી રથ જાય છે ને, હા.
ટોપિક આપડો પૂરો થાય છે. આપડે પછી નેક્સ્ટ ટોપિક ઉપર મળીશું.
હા હા હા ઠીક છે ચલો. જય શ્રી કૃષ્ણ.